તો બસ. મજા ભ એકદમ તમે કહો.
બસ એકદમ મજામાં શું ચાલે છે એમ.
બસ કઈ નહ જો અત્યારે બહાર આવ્યા ત બઉુ ગરમી છે વરસાદ ની રાહ જોઈએ છેવે તો.
હા હો ગરમી તો વાત જ જવા દો આ વખત. તો તાપમાન સરે રસ્ તાપમાન બધી જ જગ્યાએ બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી જ રહ્યું છે.
હા ગરમી જ આ વખત એટલી પડી છે પણ હવે એવું કે છે પ્રેડિક સ એવું છે કે હવે તો વરસાદ પણ એવો જ પડવાનો છે.
હમ્મ હવે પણ જુઓ ને બધું ચક્ર જ ફરી ગયું છે પડે તો એકદમ વધારે ગરમી પડે, ઠંડી પડે તો એકદમ જ વધારે ઠંડી પડે અને વરસાદનું તો કઈ નક્કી જ નહીં આવે તો એક ધારો આવે ના આવે તો કોઈ જરાય આવે જ નહી.
હા એ તો છે બઉ વર્ષ વરસાદ આવી જાય તો પણ તકલીફ છે, ના વરસાદ આવે તો બહું વધારે તકલીફ છે એવું થઇ ગયું છે અત્યારના જમાનામાં.
હમ્મ આ ગ્લોબલ વોર્મિંગ ના લીધે છે ને આખું પૃથ્વીનું ચક ક્ર જ ફરી ગયું છે એવું લાગે છે. મને તો.
હા એવું જ છે આમ તો, એની અસર જ મેન અસર જ એની વરસાદ ઉપર પડે છે. કાર કે જયારે જયારે વધારે ગરમી પડે ત્યારે ચોમાસાની ઋતુ નું કઈ નક નક્કી નથી હોતું કે ક્યારથી સ્ટાર્ટ થાય અને સ્ટાર્ટ થાય તો પણ નક્કી ના હોય કે વરસાદ કેટલો સરેરાશ
હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ. સાચી વાત છે એટલે વરસાદ જો ના આવે તોય વાંધો ખેડૂતોને ને બિચારાને કેટલું બધાને પાકમાંને નુકસાની થાય અને જો બહુ વરસાદ આવે તો બિચારાનો પાક ધોવાઈ જાય છે એટલે કા તો પાક ધોવાઈ જાય અને અતિવૃષ્ટિ થાય અને કાં તો અનાવૃષ્ટિ ના લીધે વરસાદ જ ના આવે એવું એવું થઈ ગયું છે.
હા પણ જે ખેત પેદાશો જે છે ખેડૂતોની મેન તો વરસાદ ઉપર જ ડિપેન્ડ કરે છે, એને એના ટાઈમે જો વરસાદ કે પાણી જો બરાબર ના મળે તો એનું આખું કરેલું વાવણી પાક બધું જો બો બહું વરસાદ આવે તો બોળી જાય. ધોવાઈ જાય અને વરસાદ ના આવે તો પડ્યું, પડ્યું પાણી વગરએય બળી જાય. એટલે ઘણી વખત વધારે વરસાદ થી પણ ખેડૂતોને નુકસાન જાય છે. ઓછો વરસાદ આવે તો વધારે લોકો ખેડૂતો એવું થાય અને એની ડાયરેક એટલી અસર બધાની પર પડે. મોંઘવારી વધે, ખાવા પીવાની વસ્તુઓનો ભાવ વધે.
હમ્મ સાચી વાત છે. કેટલા ખેડૂત તો તો બિચારા આમ જ અહ આત્મહત્યા પણ કરી લેતા હોય છે વચ્ચે કેટલું આવ્યું તું ખેડૂતોનું.
હા પણ દેવું દેવું કરી કરીને ખેડૂતો તો કેટલું દેવું કરે. પ પોતાના પાક ખેડૂત ખેતરમાં કરવા માટે બીજા પાસે વ્યાજે રૂપિયા લે બેંક. પસ થી લોન લે પણ જયારે વરસાદ ના પડે અથવા તો વરસાદ બહવુ પડે તો જ નુકસાન થાય ત્યારે એ નુકસાન ની ભરપાઈ ના કરી શકે ખેડૂત ખેડૂત હોય બિચારા એકદમ નાના માણસો હોય. એટલા બધા પૈસા એમની જોડે એટલે બધા પછી એમની પાસે બીજો કયો ઓપ્શન જ નથી રહેતો એવું
હમ સાચી વાત છે એટલે વરસાદ એક બહ જટિલ સમસ્યા છે એમ ગરમી એટલી વધ વધ છે અત્યારે તો દિન બ દિન કે હવે એમ થાય કે વરસાદ આવે તો સારું એવું જ
હા સ. સા અત્યારે બધ દરેક જગ્યાએ વર્લ્ડ માં દરેક જગ્યા એવું છે હા
એ સાચી વાત છે. એટલે જ ને હવે જોઈએ વરસાદ ક્યારે આવે છે કેટલો આવે છે બસ હવે રાહ જોઈએ.
હ વરસાદને લીધે જો વરસાદ ના આવે તો પછીએની માટે પણ આપણે કેટલાક વિચાર પડે જેમકે એ જે એ જે વર્ષમાં વરસાદ ના આવ્યો હોય એ વર્ષે જયારે ખેડૂતોને પાણી ની જરૂર પડે ત્યારે નદી માં ઠીક એ ડેમ એ લોકોને પાણી આપવું પડે ના જોય ખેત વિસ્તાર હોય ગામડા ના લોકો હોય એની આજુબાજુમાં જણા બનાઈ દવું પડે તો ચારે વાવણી કરો એ ત્યારે એની અંદર થી એ લોકોને આરા ઈઝી વાવણી માટેનું પાણી બધું મળી રહેું.
હોતા હોય છે એના માટે કે જે લોકોને ડાયરેક્ટ મળી જાય, ખેડૂતોને પાણી એના માટે પણ આનું મને તો શું લાગે છે ખબર છે મેઈન કારણ આજે માનવીઓ બધું જેન તે વૃક્ષ કટ ટિંગ કરે છે ને અ બધા જ વૃક્ષો કાપી નાખે છે મોટી મોટી ઉ ઈમારતો ઉભી કરે છે ને એના લીધે જ આ બધા પ્રોબ્લેમ થાય છે ખરેખર બાકી આપડે પર્યાવરણનું આખું જે સંતુલન હતું ને એ જ વીખી નાખ્યું છે. વૃક્ષો કાપી કાપીને, આપણે જો વધારે વૃક્ષોને વાવશું તો કઈક સારો વરસાદ ને સરખું બધું બેલેન્સ થશે સંતુલિત થશે બાકી તો આવું ને આવું જ રેવાનું.
હમ એની ઇન્ડાયરેક્ટલી અસર પછી પાણીના તળમાં થાય કારણ કે પછી તમે જયારે પાણી વરસાદ તરીકે તમને ના મળે ત્યારે તમે જમીન માંથી ખોદીને પાણી કાઢો બોર કરીને પાણી કાઢો ઈન્સ્ટ્રીયલાઈઝેશન એ વધારે તે કે અત્યારે જમીનમાં પણ એ બધું કેમિકલ ભરાઈ મિક્સ થઈ ગયું છે કે ગમે એટલું બહુ ઊંડા ઊંડે સુધી જયારે તમ બોર કરો ત્યારે અંદરથી પાણી નીકળે એ પાણી પણ ઘણી વખત પીવાતું નથી એના ટી ડી એસ પોઇન્ટ બહુ વધારે હોય છે કેમિકલનું પ્રમાણ વધારે હોય છે થી કરીને તમે એ પાણીને નથી ખેતીના વપરાશમાં લઈ શકતા નથી તમે પોતા ને પીવાના પાણીમાં એનો યુઝ કરી શકતા એવું થઇ ગયું છે અત્યારે
હમ હમ સાચી વાત છે એમાં આપડી સરેરાશ જોવા જઈએ તો પૃથ્વી પર આમ ઓવર ઓલ ભલે આપ પૃથ્વી પર પાણી છે જીવન શક્ય છે પણ પીવાલાયક તો પાણી સાવ અમુક પર્સન્ટેજ છે એમ. એટલે આપડે તો પીવાલાયક પાણી નો બહ ખરેખ ખર અત્યારે સમસ્યા ઉભી થાય જો આવીને આવી રીતે માણસો પાણી નો બગાડ કરે ને આવું બધું કરશે તો તો પાણી જ ની બધે ભવિષ્યની પેઢીઓ માટે.
છે જેવું કે હા કફી ના દસ ટકા જ પણ હિસ્સો એવો જે છે એને તમ પીવા લાયક પાણી માટે યુઝ કરી શકો છો બાકીનું પાણી તો મોસ્ટ તો દરિયાનું જ છે એટલે દરિયાનું તો પાણી તમે રીતે યુઝ કરી ના શકો. જે પાણી છે એ પાણી નથી આપડે બરાબર યુટિલાઈઝ કરી શકતા એવું થઈ ગયું.
હા, ખરેખર આપડે પાણી નો તો બગાડ આપડે બ ચાવ શું ને તો જ થશે ભવિષ્યની પેઢીઓ માટે અત્યારે કેટલું બધું આવે છે કે નળ ખાલી ખાલી ચાલુ ના રાખવા જોઈએ. વીજળી નો બચાવ કરો પાણી નો બચાવ કરો કે નળ તપક તુ હોય કે પાપલાઈન તૂટેલી હોય તો પાણી એને સરખી કરાવો પાણી બચાવો.
હમ પાણી નો વેસ્ટેજ જ અત્યારે ત્યારે એટલો બધો વધી ગયો છે. એને જડણે કંટ્રોલમાં લાવીએ ને તો અડધો પ્રોબ્લેમ આપડે એ રીત એમનેમ જ સોલ્વ થઈ જાય. ઘણી વખત લોકો પાણીનો એમ નેમ દુરપયોગ કરતા હોય છે ગમે તે પાણી વેડફી નાખતા હોય છે. ત્યારે જ્યારે જ્યારે પાણી ની ખરેખર જરૂર છ છે. એ લોકો ને પાણી મળતું નથી. થઈ લોકો ફ્લેટ ની અંદર બગલાની અંદર પાણી એકદમ બગાડે છે.
હા, લોકો તો અમારે તો બાજુમાં છે ને એક બેન. એ લોકો એનો બંગલો છે ને. તો આખું ફળિય ધોઈ ધોઈને પાણી બગાડે બોલો આખું ફળિયું રોજ ધોવે હવે એટલું બધું શું ફળું ધોવાની જરૂર હોય કેટલો પાણી નો બગાડ કરે એવી રીતે બધું ધોઈ ધોઈને.
એજ ને ખરેખર જેને ત્યારે જયારે પાણી પાણી ની જરૂર હોય છે. ત્યારે લોકોને પાણી મહત્વ કેવુંક થઇ ગયું છે.
હા, એટલે જ કેવાય ને કે આપડે પાણી બચાવશું તો પાણી આપણને બચાવશે એવું છે. ત
હા, એવું છે. અત્યારે તો પાણી એ જ જીવન છે.
ત્યારે તો સરકારે કેટલું ધ્યાન રાખે છે. અલગ-અલગ સુવિચારો જડે જ જીવન છે ને પાણી બચાવો પાણી તમને બચાવશે ને એવા બધા સુવિચારો બધા જગ્યાએ જગ્યાએ લખ ખાવતા હોય છે. તો એ લોકો સમજતા જ નથી જેમને તેમ વેડફે છે પાણી.
માટે પબ્લિક પણ એટલી એજ્યુકેટેડ હોવી જોઈએ. ઘણી વખત એવું લાગે આપણને. એને લીધે પાણી નું જે સ્ટોરેજ થવું જો ઈએ. જેનો વેસ્ટ ના થવું જોઈએ. એ બધી વસ્તુ પોસિબલ નથી.
હમ હમ. સાચી વાત છે. હમ. એટલે જ ને, હવે અત્યારે વરસાદ ની રાહત છે, તમે ક્યો છો ને એમ અમે પણ હવે કંટાળી ગયા છે ગરમી થી તો, જલ્દી વરસાદ આવે તો કંઈક ઠંડક થાય એવું છે અ
હા, હવે તો ગણો ને ગણતરીના જ દિવસો છે, હવે દસ દસ બાર દિવસની અંદર ચોમાસું બેસી જશે એવી હવામાન ખાતાની આગ ગાહી છે, કારણ કે જ્યાં સુધી ઇન્ડિયાના સાઉથ પાર્ટની અંદર જ્યાં સુધી ચોમાસું નહીં બેસે ત્યાં સુધી ભારતના કોઈ પણ ભાગમાં નહીં ચાલુ થાય.
અને પાછું વરસાદનું ય કેવું, આવે તો એટલો બધો આવે એટલો બધો આવે કે બધી ઠેર ઠેર પૂર આવી જાય, અમારે તો ત્યાં અમારે એ બાજુ ગામડા સાઈડ તો જ્યાં મમ્મીનું ઘર ને છે ને ત્યાં તો એટલું પૂર આયવું એટલું પૂર આયવું ને કે આખા આખા ગામ ધોવાઈ ગ્યા બધા, એટલો વરસાદ આયો એમ, આપડે એમ થાય કે આમાં ક્યાં જશે આ પર્યાવરણનું સં
હમ થોડાક જ વરસાદમાં જે ગામડાની નદીઓ હોય છે વિકરાળ સ્વરૂપ લઈને પછી આજુબાજુના ગામડાઓને ખેતરને પટને બધું બધાને એટલું બધું નુકસાન થાય છે કે ખેડૂતો બિચા, ખેડૂતોને નાના નાના ના માણસોના જીવ જોખમમાં મુ પશુ પક્ષીઓ બિ ચારા ઘણી વખત તણાઈ જાય ફ્લડને લી કે એટલે બહુ જ નુકસાન થાય પછી, બહુ વરસાદ આવે તો પણ.
સાદ આવે અને ના આવે ત્યાં સાવ ના આવે. આવે ત્યાં બાવીસ બાવીસ પચીસ પચી પચીસ એક સા એક સાથે બાવીસ બાવીસ પચીસ પચીસ ઇંચ આવે છે. અને જ્યાં નહી આવતું ત્યાં સાવ નહીં આવતું એવું થાય છે, એમાંય જે રેગીસ્ સ્તાન ને ખેત પેલા પ્રદેશ છે ને, ત્યાં તો વરસાદ ના ના હોય ને તો બોહ જ પ્રોબ્લેમ થાય છે લોકોને, લોકોને ત્યાંના લોકો ય બોહ સફર કરતા હોય છે.
હા, આમ થાય એ બાજુના જે બધા વિસ્તાર હોય છે એકદમ સુખા વિસ્ તાર ત્યાં એટલે આખા વરસનો પણ ત્યાં એક બે દર પાંચ દસ નીકળી શકે. તો વરસાદ પડતો અને અત્યારે તો ગ્લોબલ વોર્મ કારણ ઘણી વખત એવી હાલત. થઈ જાય છે, માં પણ પૂર પૂર આવે. તે જ્યાં દુનિયાનો સૌથી વધારે વરસાદ પડતો હોય, ત્યા આખા વર્ષનો
વરસાદ પડે છે, હામ હમ્મ હામ સાચી વાત છે, કઈ નઈ ચાલો હવે પ્રાર્થના કરીએ આપડે કે બસ સ સરખું વરસાદ આવે અને આ આખો ચોમાસુ સારું જાય.
હમ હવે તો બસ કહું છું, ને રાહ છે, હવે વરસાદ આવે એટલે થોડી શાંતિ થાય આ ગરમી થી ઉકળાટથી બોજ હેરાન થઈ ગયા છે, લોકો ત
મળીએ પછી.
સારું ચલો બાય બાય.